હેલો.
કેમ છો? હેલો કેમ છો?
બસ મજામાં તું કેમ છે? ઘણા દિવસ પછી આપડી વાત થઈ રહી છે. હમણાં તો આપણેે અ વાત જ નથી કઈરી.
હું બસ જોને યાર મજામાં છું, યાર થોડુંક કામનું ટેન્શન વધી ગયું હોયને એના કારણે હું તને કોલ પણ નથી કરી શકતી, બોલ ને શું ચાલી રહ્યું છે નવુ.
કઈ નહી. આજે છે ને હું ઇન્ટરનેટ પર છે ને કચ્છના રણ ઉત્સવ વિશે છ જોતી તી. તો મને એમ થયું કે અમે સીધી તારી મને સીધી તારી હેલો. હલો.
એ વાત તારી સાચી છે પણ, અ જોને કેવી મસ્ત હતી વાત કરી હે રણોત્સવ ની આપડે તો ગુજરાત નુ ઘરેણું છે રણોઉત્સવ એ તો.
પણ મેં પણ સાંભળ્યું હે કે શિયાળામાં હેને, ઘોરડા ગામ પાસે આખું એક ભવ્ય ટેન્ટ સિટી ઉભું કરવામાં આવે છે એની તને કઈ ખબર છે?
હા મને સૌથી મોટી વાત તો એ છે કે ત્યાં છે ને પૂનમની રાત્રેને સફેદ રણ ત્યાં આખું રણ છે ને સફેદ જ છે. એટલે એએ પ પૂનમ નો દિવસ હોય ને એની રાત્રે છે ને, એ આખું સફેદ રણ હ ને કેટલું અદ્ભુત લાગે છે. એ તો વાત જ પૂછમાં, અને તને ખબર તો છે ને કે મને ફોટોગ્રાફીનો કેટલો શોખ છે. કે આપડે જયારે બાર સાથે ગયા હોય તો હું નકડા ગમે તેના ત્યાંના ફોટા જ શૂટ કરતા એટલે ત્યાં ને ચાંદીની રાતમાંને ચમકતો સફેદ રણ હોય અને એના ફોટ ટા પાડવાની તો કઈક અલગ જ મજા આવશે.
હા યાર તે તો બિલકુલ સાચી વાત કીધી, પણ હે ને મારા ભાઈ વખતે હે ને મસ્ત નવો કેમેરો લીધો હે, તો હજી એકાદ મહિનો થયો તો આપે હેને હું તેનો કેમેરો સાથે લઈ જઈશું, તેમાં હે ને નજારો પણ એકદમ પરફેક્ટ રીતના કેટ થઈ જાય, અને આપણેે ત્યાં માત્ર રન ન પરંતુ આપણે આખી કચ્છની સંસ્કૃતિ નો, અદભુત નજારો પણ જોવા મળે હંમેશા માટે, આપણી પાસે રહી જાય, અને એ અને પાછી છે ને આપણે તેમાં લાઈવ સંગીત અને, લોક ડાયરોન ગર્ ની બુ આપણે તેમાં કેમેરામાં કેદ કરી રઈશું તો આપડે ગમે ત્યારે જોવું હોય. આપણને જોવા પણ મળે અને આખું વાતાવરણ એ હંમેશા માટે આપણા. માટે જીવન તો જ રહી જાય ને.
હા તો એમ જ કરીએ કે તે જ આપણેે લઈ જશુ અને સાંભળ. તને ખબર તો છે ને કે મને ઘર સજાવાનો કેવો શોખ છે. હ. જો તેના માટે પણ આ બેસ્ટ જગ્યા છે. ત્યાં છે ને કચ્છી હસ્તકલાની ખૂબ જ સરસ વસ્તુ મળે. અ અમારા પાડોશી છે ને ગયા ત ને પેલા તો તે તો કેટલી બધી સુંદર સુંદરસ્ કલા ની કેટલી મસ્ત ઘર સજાવાની વસ્તુ લાવવા ત એમાં તો ખાસ કરીને ત્યાં છે ને લીપ પણ કામ વાળી ફ્રેમ્સ મળે પછી રોગર ના આર્ટ હોય તને ખબર છે ઓલા ચોખાથી જે છે ને અ પલાળી ને પછી એના ઉપરથી એને છે રોગન આર્ટ છે ઈ અલગ અલગ દ્રશ્ય દોરવામાં આવે વ્ાઈટ કપડા ઉપર ઈ પછી હું તો છે ને મારા ઘરના ઇન્ટીરિયર માટે જરૂર કંઈક તો યુનિટ લઈ જશ તો જ ત્યાંથી પ ઠી
અરે વાહ તારું ધ્યાન તો ત્યાં પણ પોહોંચી ગયું પણ સાંભળ તું જે લે ને મારે પણ ઘણી બધી વસ્તુ મારા ઘર માટેેું લેવી છે અમે છે ને હમણાં થોડાક સમયમાં છે ને ઘર બદલવાના છીએ અને અમે નવું ઘર લીધું છે તો ત્યાં પણ સારી રીતે ડેકોરેશન થાય તેવ સામાન મળી રહેશે તો તો તે પણ ત્યાંથી હું લઈ લઈશ અને એની સાથે ની સાથેને બને ત ને તો ખબર જ છે ને મને ખાવા પીવાનો કેટલો શોખ એ એટલે ખાસ કરીને ત્યાંની ખાણીપીણી બહુ જ અ સારી હોય છે. મેં એવું સાંભળ્યું હ કે અહં તો કચ્છની દાબેલી તો બહુ જ ફેમસ છે. દાબેરીની સાથેને ચટણી ના આપે એવી રીત ના જોઈ આપડે તો અહી ચટણી પણ. આપે ને. ત્યાં તો એમનામ હોય અને ત્યાંની હેને દેશી કચ્છી થાળી પણ બહ. મસ્ત હે અને ત્યાં તો હે ને ચૂલ્લા પર બનાવેલો ઓળો અને રોટલો. તો મને બહુ જ ગમે મેકું વિચાર્યું હે કે આ વખતે. આપણે જઈને તો એ રીતના પણ બનાવેલું ખાસું. આ સાંભળીને જ માર મોઢામાં પાણી આવી ગયું યાર.
હા ત્યાં જમવાની તો વ્યવસ્થા તો ત્યાંના પેકેજમાં જ હોય છે પણ. જો આપણને એવું લાગે કે આપણેે બીજું ત્યાં પાણીપુરી ને બી. બીજી કોઈ પણ દાબેલી છે ઈ બધું એડ અલગ થી ખાવું હોય. તો આપણે ત્યાં આપણને મન હોય ત્યાં આપણે કઈક ફેમસ ત્યાંની દુકાન હશે કે કોઈ. પણ હોટલ હોય આપણેે ત્યાં જઈને ખાઈ લેશું. અને છે ને અ ત્યાં છે ને એક એડવેન્ચર ઘણું. છે અ મે. જોયું કે સફેદ રણમાં છે ને પેરા મોનિટરિંગ એટીવી બાઈક. રાઇટ છે. જે બાઈક છે ને આપણે જાતે જ ચલાવી શકીએ રણમાં અને. છે ને ઊંટ સવારી પણ ત્યાં થાય છે પણ છે ને આપણે. એક સાથે બધા મિત્રો મળીને ત્યાં હસું તો વાંધો નહી આવે. એક બીજા એક બીજા પોકેટ મની નો ઉપયોગ કરીને આપણેે બધું. બેસી જઈ જઈશું અને આજલે તો એવું જ કરવું છે કે ઊંટ સવારી. પણ કરવી છે અને બાઈક રાઈડ પણ અને બીજું કઈ પણ હોય ને ત્યાં તો આપણે બીજી ઈ ર રીતે આપડણે નવું ટેન્ક સિટીમાં કે એમ જો બુકિંગ કરાવવું હોય તો આપડે એ પ્રમાણે કરશું. અને ઈ સફેદ રણમાં હે ને એ ટી વી બાઈક પણ આપણે લગાવીશું બધા મિત્રો સાથે મળીને.
હા, તારી એ વાત તો સાચી હે પણ એની સાથેને સાથે ત્યાં હે ને પાકિસ્તાનની બોર્ડર પણ બહુ નજીક થાય હે તો આપણે ત્યાં પણ જતા આવશું. અને સાંભળ તું આવને તો હે ને આપણે જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે લઈ લેજે મેં એવું પણ સાંભળ્યું હે કે ત્યાં આપણેે એન્ટર કરી એ ટા ઈમે આપણે ડોક્યુમેન્ટ પણ આપણી પાસે માંગે છે.
અને તારી આ બધી મેં રાઈડની વાત સાંભળીને તો મન મારું એકદમ રોમાં ચક થઈ ગયું. જો આપણે જઈએ ને તો રણોત્સવની સાથે સાથે પણ આસપાસની જગ્યા પણ ક કવર કરી લેશું. જેમ કે તને ખબર હોય તો ત્યાં કાળો ડુંગર હે અને ત્યાં થઈ ન આખું રણ પણ દેખાય હે અને તને ખબર હોય તો અહિયાં નજીક ધોળાવીરા આવેલું હે અને અયાંથીને થોડુંક જ નજીક હે ને માંડવી આવેલું હે. માંડવીમાં બહુ મસ્ત બીચ હે ત્યાં પણ આપણે બીચ પર જશું ત્યાં પણ ઘણી બધી રાઈડિંગ હોય હે.
અન પેલેસ પણ છે ત્યાં જ.
હા એટલે જોઈએ જો છે ને પણ આપણે જે જવાના છી ને ત્યાં પરમિટ કાર્ડની પણ જરૂર પડશે એટ એટલે ત્યાં પરમિટ છે ને કા ઓનલાઈન કરાવવી પડે ને કા પરમિટ અહીંયા ચેકબુક આવેને અ ત્યાં ગઢવશું પણ આપણે તો છે ને જો અગાઉથી જ તંજારથી પ્લાન કરવો જ પડશે. પરમિટ તો છે ને ઓનલાઈન જ કઢાવી લેશું કેમ કે એના વગર તો આપણને ત્યાં છે ને એન્ટર જ નહીં થાવા દીયે એટલે છે ને નવે અ નવેમ્બરથી ફેબ્રુઆરી અથવા કે માર્ચ સુધી જ આ ઉત્સવ ચાલે છે. એટલે આપણે આખેરે તો આપણેે બધા સાથે મિત્રો મળીને જશું. અને આપણે આ વખતની સિઝનમાં જવાનું શું પ્લાન અ ફાઈનલ? કરીએ?
હા યાર આ આપડે આ વખતે જવાનું જ નક્કી કરીએ પણ મારી વાત સાંભળ હેને એ ટાઈમે હે ને થોડી ઘણી ઠંડી પણ હોય હે તો તું ક સાથે ગરમ કપડાં પણ સાથે લઈ લેજે બરાબર અને આ તારી વાત સો ટકા ની કે આપણે અત્યારથી જ ને બુકિંગની વિગતો એકવાર ચેક કરી લે એટલે છેલ્લી ઘડી એ હેને આપણે ટેન્ટ હાઉસમાં અ ફૂલ ના થઈ જાય અને આપણને ને આરામથી ને ત્યાં ફરવા પણ મળે.
હ ચોક્કસ, હું છે ને ગરમ કપડાં તો લય જ લેવાની છું. અને સ્વેટર મફલર ને ઈ બધા અને હું છે ને વોટ્સઅપ દ્વારા ફ્રેન્ડને બધાને છે ને જાણ કરી દઈશ કે તમે પણ આ બધી વસ્તુ છે ને સાથે રાખજો કેમ કે યાં દિવસ તો એકદમ તડકો હોય અને રાત્રે તો કડકડતી ઠંડી હોય. ય છે એટલે આ વસ્તુ છે ને ગરમ કપડાં ની ઈ તો સાથે રાખ વાની જરૂર ત્યાં પડશે જ. અને ત્યાં અ ચાલ તું હું ત ને છે ને અત્યારે જી તે વોટ્સઅપ રણઉત્સવની ઓફિશિયલ વેબસાઇટની લિંક અને થોડા ફોટા મોકલું છું. તું છે ને ફ્રી હોય ને તો તું ઈ છે ને ચેક કરી લેય જે.
ભલે, હાલ તો હું રાહ જોઉ હું બાકી બીજું બધું ઘરે તો કેવું ચાલે? બરાબર ને
અ બધું જ સરસ ચાલે છે મમ્મી પપ્પા દાદા દાદી બધા મજામાં છે અને બઉ ઈ પણ તને યાદ કરતા હોઈએ છે કે તે હમણાં કેમ દેખાતી નથી હું એનેમ કહ કે હા એમને છે ને થોડુંક કામ ચાલે એટલે ઈ આવતી નથી તો હવે તું સારું કામ પૂરું કરી લે અને આપણેે ફ્રી થઈએ તો રણ ઉત્સવ ના બજેટ વિશે પણ છે ને કાલે આપણેે બે વાત કરીએ
સારું યાર ચોક્કસ હાાલ આ તો વાત આપડે પેલા કરવી જ પડશે પછી જ આપડે આગળ કરીશું તો સારું હલ પછી મળી ચાલ ભઈ ટેક કે
ઓકે ભાઈ તારું ધ્યાન રાખજ
હા ઓકે
પેઇન્ટિંગ